તો બેન.
હું પણ મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે આપને કણી વિશે વાત કરીશું.
અ આજે આપે અ. મતલબ આપ વિછા આજે આપે ઓનલાઈન ગેમ્સ નો વિચે અમણા ઓનલાઈન ગેમ્સ જેવા આધુનિક વિષય પર મારા વિચાર રજૂ કરવા માટે ઉભી છું.
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને ઇન્ટરનેટ આપણનો જીવનનું મહત્ત્વ મહત્વ નો ભાગ બની ગયો છે આ ટેકનોલોજી સાથે ઓનલાઈન ગેમ નુ ચલણ પણ ખુબ વધી ગયું છે નાના બાળ કો થી આવ સુધી ધણા લોકો રોજ ઓનલાઈન ગેમ રમે છે.
એકદમ આ એકદમ સાચું કયું તમે બેન. ઓનલાઈન ગેમ એવી ગેમ છે કે ઇન્ટરનેટ દ્વારા મોબાઈલ કમ્પ્યુટર અથવા ટેબલેટ પર રમાયું છે. આ ગેમ દ્વારા દુનિયાના અલગ અલગ દેશના લોકોને સાથે રમવાની તક મળે છે.
એકદમ સાચી વાત થઈ ઓનલાઈન ગેમ ના ઘણા ફાયદા છે. તે મસ્તિષ્ક ને સક્રિય રાખે છે વિચાર શક્તિ વધારે છે નિર્ણય લેવાની ક્ષમતા સુધારે છે અને ટીમવર્ક શીખવાડે છે. ઘડી એજ્યુકેશનલ ગેમ બાળકો નુ રમતા રમતા નવી વસ્તુઓ શીખવે છે.
એકદમ સાચું કે મિત્રો પણ વસ્તુ તો અતિરિક્ત સારો નથી વધારે સમય સુધી ઓનલાઈન ગેમ રમવાથી અભ્યાસ નુકસાન થાય છે. આંખો પર અસર પડે છે અને ઊધ ઊંઘ તો ઓછી થાય છે માનસિકતાના વધ તે છે અને પરિવાર સાથે સાથે સમય પણ અ ઓછું મળે છે ઘણા બાલકો ગેમ વ્યા વ્યા વ્યસનમાં વ્યા ફસાઈ જાય છે તો એ ભવિષ્ય માટે હાનિકારક બની શકે છે.
સાથે આપણે ગેમ ને મનોરંજન સુધી જમરી યાદી અ કસરત પરિવારને ગેમ વાંચે સંતુલિત રાખવું જોઈએ.
એકદમ સાચું કહ્યું તમે એટલે જે કર. કહીશ કે ટેકનોલોજી આપણી સેવન હોવી જોઈએ માલકિન નહિ તો જો આપણે સમજદારી થી ઓનલાઈન ગેમ નો ઉપયોગ કરીએ તો વે ઓનલાઈન અ અવ ઓનલાઈન આનંદ અને જ્ઞાન બધે આપી શકે.
આ હવે આપણે ઓનલાઈન ગેમના પ્રભાવ વિશે થોડી વધુ વિસ્તારથી સમજીએ
હા બિલકુલ આજ કલ નાના બળકો પાસે અ પણ સ્માર્ટફોન છે ઘણી વાર માતા પિતા બાળકોને શાંત રામા રામા માટે મોબાઈલ આપી છે શરૂઆતમાં બાળ કઉ થોડા સમય ગેમ રમે છે. પણ ધીરે ધીરે તેને આધ આની રાહ પડ જાય પછી એ વાર વાર મોબાઈલ માંગવા લાગે છે આદત પછી વય વ્યયસનમાં બદ બદલાઈ શકે છે.
એકદમ સાચી વાત કરે વધારે વધારે ગેમ ઓનલાઈન રમવાથી બાળકોને અભ્યાસ માં રુચિ ઓછી થવા લ લાગે હોમવર્ક સમયસર થતો નથી પરીક્ષામાં ગુણ ઓછા આવું છે અને ધ્યાન એકાગ્ર રાખવામાં પણ મુશ્કેલ પડે છે.
એકદમ સાચુ કોય સ્વા સ્વાસ્થની દ્રષ્ટિ જોઈએ તો લગાતાર મોબાઈલ સામે બેસી રવા રેવાથી આખું દુઃખ છે માથાનો દુખાવો થાય છે ગરદન અને કમરના દર્દ થક થાય જે રાતે મોડી સુધી ગેમ રમવાથી ઊંઘ પૂરી થતી નથી જેના કારણે બીજા દિવસે થકાન અનુભવ મહેસૂસ થાય છે
સામાજિક જીવન પર અસર પડે છે જે સમયે પરિવાર સાથે વાત કરવો મિત્રો સાથે રમવાત પુસ્તક વાંચવામાં જતો તે સમય ગેમવા પસાર થઈ જાય છે આથી સંબંધોમાં દૂરી આવી શકે છે
એકદમ સાચું કોય તમે ઘડી ઓનલાઈન ગેમમાં પૈસા ખર્ચ કરવાની સુવિધા હોય છે આમાં કોઈ કોઈ લોગ જીવતા માટે અથવા નવા સાધનો માટે હ લેવા માટે ઘણા લોકો પૈસા ખર્ચી નાખે છે. આ આદત આર્થિક અ નુકસાન પણ કરવાની શકે છે
પરંતુ મિત્ર ઓનલાઈન ગેમ હંમેશા ખરાબ નથી જો આપ સમયની મર્યાદા રાખીને રમીએ તો એ મનોરંજન બુદ્ધિ વિકાસ અને તનાવ ઓછો કરવામાં મદદરૂપ બની શકે છે. મુખ્ય વાત એ છે કે ગેમ આપણા જીવન પર હાવી નાથી હોઈએ એટલે આપણે રોજ નક્કી સમય માટે જે ગેમ રમવા બાકીનો સમય અભ્યાસ કસરત કિતાબ વાચન પરિવાર અને સારા શોખ માટે આવવો જોઈએ આ સંતુલન જ સમયે જીવન ની ચાવી છે
બિલકુલ સાચું કયું તમે બેન હવે આપણે એ વિચારીએ કે ઓનલાઈન ગેમ નો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેના વ્યસને કરી કેવી રીતે બચી શકાય
સૌ પ્રથમ આપણો સમય નું મહત્વ સમજવું જોઈએ દીવાસ માં અભ્યાસ કરશે કસરત પરિવાર અને આરામ માટે અમ અલગ અલગ સમય રાખવું જોઈએ ગેમ માટે પણ નક્કી સમય રાખવો અને તે સમય પૂરા થાય પછી મોબાઈલ બાજુ બાજુ પર મૂકી દો
એકદમ સાચું કે માતા પિતાનું ભૂમિકા ખૂબ મહત્ત્વની છે તેઓ અ તેઓએ બાળકો સાથે પ્રેમથી વાત કરવી જોઈએ તેવા કા તેવા ક્યા પ્રકા પ્રકારની ગેમ રમે છે તો જાણવું જોઈએ અને સમય સમય પર માર્ગદર્શન આપવું જોઈએ. બાળકોને દાટવા કરતા, સમજામણું વધારે અ અ અસરકારક બને છે.
એકદમ સાચી વાત થઈ. શાળાઓમાં પણ ડિજિટલ શિક્ષણ સાથે ડિજિટલ અનુશાસન શીખવું. જોઈએ, તો એ વિદ્યાર્થીઓને સમજાવવું. જોઈએ કે ટેકનોલોજીનો ઉપયોગ જ્ઞાન માટે કરો, ફક્ત મંનોરંજન માટે નહીં. સરકાર અને ગે બનાવની કંપની પણ જવાબદારી છે. નાના બાળકો માટે સુરક્ષિત નિયમ બનાવવા સમયની મર્યાદા રાખવી અને સાયબર સુરક્ષા વિજે જાગૃતિ ફેલાવવી જરૂરી છે.
એકદમ સાચું કયું આજના સમયમાં અ સાઈબર ફ્રોડ અને ઓનલાઈન ઠગાઈ ના કિસ્સા પણ વધી રહ્યા છે. કોઈ અજનબી વ્યક્તિ સાથે, વ્યક્તિ માહિતી પાસવર્ડ ઓટીપી અથવા બેંકની માહિતી ક્યારે પણ શેર કરવી જોઈએ આ ઓનલાઈન ગેમ રમતા રમતા સમય પર સુરક્ષાનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
એકદમ સાચી વાત કરે છે બેન એ અ જાણી વાત બહુ સરસ લાગે છે કે ઓટીપી વાળી વાત બહુ સરસ લાગી છે. જીવનમાં સફળતા મળ્યા માટે મહેનત અનુશાસન સમયનનું યોગ્ય આયોજન અને સારા સંસ્કાર જરૂરી છે ગેમ જીવનનો એક નાનો ભાગ હોવ્યો જોઈએ આખું જીવન નહીં એટલામાં એટલું કહીશ કે રમો જરૂર પણ સમજદારી સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરું પણ સમજદારી સાથે પણ તેનું ગુલામ ક્યારે પણ ન બન્યો.
એકદમ સાચું કીધું તમે માન્ય અધ્યક્ષ શ્રી આદરણીય મ મહેમાનો ઘરનું પ્રિય આપણે, આપણે આસે ઓનલાઈન ગેમ વિષ પર ઘણી વાત કરી. આપણે જોયું કે ઓનલાઈન ગેમ, મનોરંજન જ્ઞાન અને કૌશલ વિકાસ માટે ઉપયોગી બની શકે છે, પણ તો તેનો ઉપયોગી મર્યાદા ના વગેરે કરવામાં આવે તો, તે અભ્યાસ, સ્વાસ્થ્ય પરિવાર અને વિશ ભવિષ્ય પર ખરાબ અસર પડી શકે છે.
એકદમ સાચી વાત થઈ છે, બેન. મિત્રો જીવનમાં સમય સબસે મોટી સંપત્તિ છે. ગુમાવેલું પેસા પાલું મળી શકે, પણ ગુમાવેલો સમય ક્યારે પાછો આવતો નથી. એટલે આપણે સમયનો સદઉપયોગ કર જોઈએ તો રોજ થોડી ગેમ રમબી ખરાબ નથી, પણ કલાકો સુધી મોબાઈલ સાથે ચોટેલા, અ રમવું યોગ્ય નથી.
એકદમ સાચું કીધુ તમે બેન આજના યુવાઓ દેશનું ભવિષ્ય છે. જો યુવા શક્તિ અભ્યાસ વિકંત વિજ્ઞાન ખેલકૂદ કલા અને નવાજાત ત તરફ ધ્યાન આપે છે ને, તો આપણો દેશ વધારે પ તી કરે છે, પણ જો આપણે પત્વ વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાઈ જાય, તો વાસ્તવિક જીવન અક્સર હાથમાંથી નીકળી જાય છે.
આપણે એક નાગરિક બનવાના છીએ, જે ટેક્નોલોજી નો યોગ્ય ઉપયોગ કરે. મોબાઈલ અને ઈન્ ટરનેટ જ્ઞાન માટે, નવી કલા શીખવા, માટે ઓનલાઈન અભ્યાસ માટે અને સારાં કામ માટે વધારે ઉપયોગ કરે મનોરંજન જરૂરી છે, પર જીવનમાં ઉદ્દેશ મનોરંજન નહીં, પ્રગરતિ હોવો જોઈએ.
એકદમ સાચું કીયું. રોઝ નિયમિત અભ્યાસ કરો, પરિવાર સાથે સમય બિતાવો રોઝ થોડો સમય કસરત અથવા આઉટકો અમ આઉટડોર ગેમ રમો, મોબાઈલ અને ઓનલાઈન ગેમનો ઉપયોગ મર્યાદાથી સમય સુધી એ જે કયો તમારા અપ સપના પર વિશ્વાસ રાખો અને મેનત કરો. એક સુંદર વિચાર સાથે માત વાત મારી વાત કયશુ, ગેમ રમ ગેમ રમવામાં મજા છે પણ જી જીવ જીવી લેવામાં સાચી સફલતા છે. આજે મને તમારી સાથે વાત કરીને ખુબ સરસ લાગ્યું.
એકદમ સાચી વાત છે. મને બી તમારે સાત ના તમારે લારે સાત વાત કરીને અણી વિશે પર ખૂબ સરસ લાગો, આ ઓનલાઈન ગેમિંગની બોદ અ મનોરંજન છે, પર ચલો તમે ફરી વાત કરજી. જય શ્રી ક્રિષ્ન.
જય શ્રી ક્રિષ્ન.